હેલો હા તમારો હવે આયો મારો આવે છે.
મને વાત મળી કે તમે આ બસમાં જ તમે કાલે ક્યાંક ફરવા ગયા તા. એક મિત્ર એ મને કહ્યું હતું તમે એમને કીધું એ. અમને કીધું પણ નઈ હા.
અમે કીધું બેજ ભાઈને નહી કેવું પણ હજુ મારે ચાલતું જવાનું હતું કે મુના ગામમાં.
હા.
હા ત્યાં પછી મુના ગામમાં ચાલતા ગયા ત્યાંથી પછી ખરડો ચાર ના ગયા.
હા હા
હા ત્યાં ગયા ને પછ ત્યાંથી ડીસા ગયા ડીસા થી ડાયરેક અ ધીમા હા થરાદ વાવ થરાદમાં ગયા.
કોણ કતો એ બે કોણ કોણ ગયા તા તમે.
હા બંને જણા જ હતા.
એઉ એમ.
હા.
હા તો તમે હમણાં ફરીને અમને કીધું હોત તો અમે પણ આવોત.
હા વાત સાચી પણ અમે કીધું તમે ભણવા ગયા હશો ને કી તો હવે એ નથી કેઉ. પણ એમે જો હા જે
આમ તો ફરવાની તમને મજા આઈ હશે.
હા અમને બઉ મજા આઈ જો અમે જુના ડિસા થઈને નેકળ્યા હતા કે દેવજી ભાઈ ને અમે લેતા દેખે તો. એને મજા પણ અમે કીધું કે ભણવા ગયા.
એવું એમ હા મુપણ હમણાં જ ફરવા ગયો હતો સૂંધાજી. મિત્રો સાથે. અમે ઘર ઘરના ત્રણ ઘરના હતા અમે રાત ત્યાં રાત રોકાણા. પછી ત્યાં અમે જે ધૂળીયો ઢગો આવે છે ને ત્યાં પણ ચડ્યાતા પછી જે માતાજીની બે ટાઈમ આરતી કરી આરતી માં અમને ખુબ મજા આવી આરતીમાં જે જે આરતી કરીને પછી જે ગુફામથી નીકળવાનું છે ને ત્યાં ખુબ જ ઠંડુ એટલે એસી ચાલુ છે તેથી મજા પણ આવેને તે દર્શ ન કરવાની પણ મન મજા આવે છે એટલે મને સારું લાગ્યું. અમે ત્યાંથી પછી સુંંઢાજી માં પછી અમે છે ને અમારે રાનીવાડા જાવાન હતું પણ એ ત્યાં કોઈ જીપકાર નથી મળતી તેથી અમે ત્યાંથી કંઈક જીપ હતી તેમાં અમે જ્યાં આગળ બીજું એક સ્ટેશન આવે છે અમે ત્યાં સીધા ગયા.
ત્યાં પણ અમને એ ત્યાં ગાડીમાં બહુજ મજા આવી. તે મારો એક મિત્ર હતો ને તે તેને આગળની સીટમાં બેસવાની મજા આવી તી.
હા બરોબર તો એવો કયો મિત્ર હતો તમારે આગળ ગાડી માં બેસવાની એટલી મજા આવે.
હા એક અમારા કાકાનોછોકરો છે તેને ખુબ જ મજા આવી કઈ ખબર નઈ કેમ મજા આવી પણ અને કેતો હતો કે મને જે આગળ બેસવાની મજા અલગ જ હતી અમે ટ્રેનમાં પણ ગયા હતા તમે ક્યાંય હમણાં ફરવા ગયા તા
હા અમે પણ સુંંધાજી જ ગયા હતાા અમે સુંંધાજી ગયા હતા કે અમે ગામમાંથી જે રેલ્વે સ્ટેશન આવેલું છે ને ત્યાંથી અમે નીકળ્યા હતા અ ત્યાં કોને અ ત બેન પિસ્તાળી કે ત્રણ વાગ્યાનો સમય છે ટ્રેન ઉપાડવાનો ત્યાંથી અમે વીસ રૂપિયાની ટિકિટ લઈને ત્યાં નીકળ્યા રાણીવાડા પહોંચ્યા રાણીવાડાથી ત્યાં એક સારી ગાડી માં બેઠા ગાડીમાંથી ત્યાં પચાસ રૂપિયા ભાડું લીધું પછી અમને સૂંઠજી પહંકાડી સૂંધાજી સારા નીચે ફોટા બીજા પાડ્યા ત્યાં નાસ્તો કર્યો ત્યાં સરસ ફેશ થઈને પછી અમે ઉપર ચડવાનું ચાલુ કર્યું ઉપર ચડીને પછી અમારે અ જે ધર્મશાળા હોય છે ધર્મશાળાનાથી અસલ રૂમ લઈ લીધૂને ત્યાં રૂમ લઈ ને સારા ફ્રેશ થઈ ગયા પાણી બીજું ખાઈને હાથ પગ ધોઈને પઇ તે સતાવવાનો ટાઈમ થઈ ગયો પઇ આરતીમાં ગયાને ત્યાં ફર્યા
હા અચ્છાજી અમે પણ ઘણી હું ફરવા ગયેલું છું બાર બારના વાતા બાર જે ચોમાસામાં ફરવાની મજા આવે છે હમણાં જ હું અમે જ્યારે બારમામાં હતો ને ત્યારે હું કચ્છમાં પ્ર કચ્છનો પ્રવાસ કર્યો હતો જોકે તે અમે મિત્રો સાથે નતા ગયા અમારે જે આપણે સ્કૂલનો પ્રવાસ થાય છે ને તેમાં ગયા ત અમે જે બે લકઝરીઓ ભરવાની હતી એક છોકરીઓની હતી છોકરાઓને એમાં કચ્છમા અમે ગયતા કચ્છમાં ઘણી સારી જગ્યા ફરવા જેવી છે તો ત્યાં અમે જે ગયા ત્યારે સૌથી પેલા અમે રાતે ટ્રાવેલ કર્યું પણ જે રાતે ટ્રાવેલ કરવાની મજા જ અલગ હોય છે તમે જોશો તો આપણે રાતે નીકળ્યા તા અમે ત્યાં કચ્છમાં સવાર લગઝરી લેને ગયા થા અમે તો પેલા ત્યાં સફેદ રણ માં કચ્છનું જે સફેદ રણ છે ને ત્યાં ગયા કચ્છના પછી ત્યારબાદ અહી જે કચ્છ ન શ સફેદ માં ઘણા બધા ઉત્સવ ઉજવાય છે તેમજ ભરતકામ કળા છે બાંધણી ચામડીની કળા એ બધી ઘણી બધી વખણાય છે અંગે કચ્છમાં તમે જોશો ને તો ઘણા બધા જોવાલાયક સ્થળો છે જેમ કે કચ્છનું રણ પછી કાળો ડુંગર અને એક બીજે વેલા જે વિલાસ પેલાસ પણ આવેલું છે જ્યાં તમને એક કેહેવાય કે એક જે રાજા હતો તેનું મહેલ ત્યાં ઘણા ફિલ્મી ફિલ્મોનું શૂટિંગ થયું છે જેમ કે બોલીવુડ જે અક્ષય કુમાર પોતે ત્યાં આવેલું છે તે ફિલ્મનું શૂટિંગ થયેલું છે અને તોળાાવીરા પણ જે ખુબ જ સારી ફરવાલાાયક જગ્યા છે ભલે ત્યાં પથ્થરો તૂટે ગલા ઘરે પણ ત્યાં ઘણું સારું ફરવા લાગે ત્યાં લોકો કહે છે છ વાગ્યા પછી ત્યાં લોકોને અંદર જવા પણ નથી દેતા હા તો આ મે આવું તમને પણ ખુબ મજા આવી હતી તમે ક્યાં સ્કૂલ નો પ્રવાસ નથી કર્યો આજ સુધી કર્યો તો તો જણાવો ને મને
હા મેહુલ ભાઈ તને સ્કૂલ નો ફરવા મારો જણાવું જેમ કે અમે હું બારમું ભણતો હતો બારમું ભણીને જે દિવાળી ઉપર અમારો જે સર છે તે પ્રવાસ કરે છે તે પ્રવાસ કર્યા પછી એમને જે સૌરાષ્ટ્રની અંદર જે કાઠિયાવાડ નો પ્રવાસ કર્યો હતો ત્યાંથી અમે સાંજે નીકળ્યા તા ને ત્યારે સીધા અમે ગયા દ્વારકા એટલે સાંજે બેસી ને લક્ઝરીમાં બેસે ને અને જે અસલ અસલ મ્યુઝિક સિસ્ટમ એમાં ગોઠવેલ હોય છે ત્યારે આખી રાત અમે મ્યુઝિક વગાડ્યા અને નાચ્યા અને નાચતા નાચતે અમે દ્વારકા પહોં ગયા દ્વારકા દ્વારકા પોહખીને અમે કોને સારી ધર્મશાળા લીધી ધર્મ અમે રોકાણા ત્યા થયા પાઈ નાતયા પ અસ મસ્ત દ્વારકાધીશ ના દર્શન કર્યા પછી ગુમતી ઘાટ ફર્યા પછી ત્યાં દરિયા કિનારો આવેલો છે ત્યાં ફર્યા પછી ત્યાંથી અમે કો ને વાગ્યા જવા મેમે ત્યાં નાગેશ્વર નું મહાદેવ નું મંદિર આવેલું છે ત્યાં ગયા અને ત્યાં અસલ મોટી મૂર્તિ આવેલું છે ત્યાં અસલ મ્યુઝિયમ તરીકે ત્યાં વે છે એ બતાને પછી અમે ગયા બે દ બે દ્વારકા ફરીને અસલ લોઢિયા માં લોુઢિયામાં જયા ત ત્યારે બઉુ મજા આવે જેમ કે અમને એવું પેલા ફીલ થયું કે હુડિયા માં કઈ રીતે બેસતું ને કઈ રીતે ફરસું ને અમને અલગ અલગ રીતે વિચારો આવતા હતા પણ અમે જ્યાં અંદર બેઠા ને ત્યાં અ અલગ જ ફિલિંગ આવતી જેને આપણેે જે એક જ સ્થાને ના ઉભા હોય જેમ કે હલન ચલન કરશું કોઈ નને એવી રીતે ઉડય્યું જતું ડમથી બેસીને અમે બેટ દ્વારકા ગયા ને ત્યાંથી ચાલો ત્યાં દર્શન કર્યા ત્યાંથી દર્શન કરીને ભાઈ ત્યાં એક જ દિવસે ગોપી તળાવ ત્યાં આવેલું છે ગોપી તળાવને અંદર અમે ફર્યા અને ત્યાં નાયા ધોયા અને જેમ કે એવી રીતે તે જ અમે ફરીને અમારા જે ધર્મશાળા હતી ત્યા અમે પાછા આયા
હા તમે જે જે ત્યાં જે સમુદ્ર પર ફરવાની જે હોડિયામાં મજા અલગ આવે છે અને સૌથી વધારે તો એ ચોમાસામાં જે ઓલા મોજા ઉછળેને ત્યારે જે હોડિયું ઊંચા નીચું થાયને એમાં ખુબ મજા આવે અમેં જે કચ્છમાં જે કચ્છમાં પણ એક બ્રિજ આવેલો છે ત્યાં અમે મુલાકાત લીધી હતી કચ્છમાં પણ ત્યાં અમે હોડિયામાં બેઠા હતાા ત્યાં પણ અમને જયારે અમે હોડિયામાં બેઠા ત્યારે બઉ જે મોજો આવેને તે આવે એટલે અચાનક હોડિયું ઊંચા નીચું થાય ને તે અલગ મજા આવે પછી ત્યાંની જે આજુબાજુ જમીન હોતી હશે ત્યાં તમે ગાડીઓ પછી જે અંટાર લારી હોય ને અંટાર તેની પર બેસવાની મજા જ અલગ હોય અમે તો હું તો જેવલી ગાડી ચલાવવાના આવે ને તે ગાડી ચલાવીથી આટલે થી સો કિલો સો મીટર જેટલી ગાડી ચલાવા આપે બસ એટલે જ તેમાં પણ મજા આવે પછી અમે ઘણી જગ્યાઓ ફર્યા છીએ તો હું હમણાં જે પાટણ કોલેજ કરું છે ને ત્યાં હું હમણાં જ બે દિવસ પેલા રાણીની વાવ આવેલી છે ત્યાં ફરવા ગયો હતો ત્યાં જે રાણીની વાવ છે ને ત્યાંની ઘણી બધી ઇતિહાસ છે એવું કહેવામાં આવે છે કે રાણીની વાાવ છે ને એ વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક વાવ છે તેનું નિર્માણ અગિયારમી સદીમા જે ક્વીિન ઉધ્યમ પતિ ભીમદેવ ભીમદેવની યાદમાં કરવામાં આવ્યું હતું એક રાણીની વાવ એક ખાડા જેવું સ્થળ છે જેમાં એક ખાડો ખોતરીને તેની અંદર સ્મારકો એવા એવા એવા ચિત્રો દોરેલા છે કે તમે વિચારીના શકો કે આ ચિત્રો દોર્યા હશે કઈ રીતે ત્યાં બનાવ્યું છે એટલે કમ્પ્લીટ રીતે તે સમારકામ કરવામાં આવ્યું છે ને તમે શું વાત કરો ત્યાં જે ઓગણીસો સો ચૌદમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ કપ હેરિટેજ કરવામાં આવે તો તેમને આ રાણીની ઓ ને તે આ સાત સ્તરોની મંજિલ છે જેમાં પાંચસો થી વધુ શિલ્પો તથા હજારો નાની પોતરણીઓ કરવામાં આવી છે તમને લાગે નહી કે આ કોઈ માણસો દ્વારા કામ કરવામાં આવેલું. એટલી ડિટેલિંગ સાથે કરવામાં આવી છે ને એ મજા આવી હતી અમને ત્યાં નાઈટ શો જોવાની પણ મજા આવે કારણ કે નાઈટ શોમાં તમને કમ્પ્લેટ થ્રીડી એનિમેશન પણ જેવું લાગે જેમના તમે ઘણો બધો ફાયદો ઉઠાઈ શકો તમને ફરવાની મજા આવે પછી હું તો કઉ કે તમારે જો રાણીની વાવમાં જવું હોય ને તો તમારે રાતે જ જવાનું કારણ કે જે જોવાનું હોય ને તે રાતે જ હોય છે.
હા તો મારે એ કેવું છે કે જેમ કે જે તમે રીતે મોજ કરી ને પ્રવાસમાં એથી અમે વધ વધારે અત્યારે બહુ મજ કરી હતી જેમ કે ત્યાં અમે વળી કો ને ત્યાંથી ધર્મશાળામાંથી ત્યાં રોક કઈને પછી અમે ગયા જે બાજુમાં તેં આવેલું છે જે સોમનાથનું મંદિર મહાદેવનું ત્યાં મહાદેવનું મંદિર એ ત્યાંથી નીક નીકળી ગયા ત્યા વડી દિવસે દિવસે નેકડી ગયા હતા સવારમાં ત્યાં રાત રોકાઈને ત્યાં મસ્ત સારા મ્યુઝિક વગાડતા વગાડતા સારા ગીતો વગાડતા વગાડતા રમતા રમતા અમે ગયા સોમનાથ સોમનાથ ગયા ને ત ત્યાં પણ એક અમે ધર્મશાળા લઈ લીધી. ત્યાં સારા રૂમો હતા ત્યારે સારી બધી સગવડ હતી ત્યાં પછી કોને ત્યાં અ સોમનાથ ની અંદર જે હ આખો વ્યૂઝ દેખવાનો મજા આવે છે ને એ વાત જ અલગ છે જેમ કે આપડે મ્યુઝિયમ તરીકે ત્યાં મંદિર ની પાછળ સીડીઓ ગોઠવેલી છે જેમ કે આપડે પિક્ચર ટ્રોકીમાં પિક્ચર દેખતા હોય ને એવી ત્યાં સિસ્ટમ ગોઠવેલ છે ત્યાં બેસીને આપડે જોઈ શકીએ ત્યાં કેટલા વખત મંદિર ચોરાયેલું છે કેટલા વખત મંદિર ભાગેલું છે ત્યાં ત્યા આખું મ્યુઝિયમ તરીકે ત્યાં આખો ઇતિહાસ બતાવે છે. ત્યાં આપણને ત્યાં મંદિર માં પ્રવેશ કરીએ ને તો એવું જ આપને લાગે કે આ સ્વર્ગની જગ્યા છે. પણ એ લોકો ના માણસો ત્યાં સિક્યુરિટી બહુ એટલી હાઈડ છે કે આપણે અંદર કઈ વસ્તુ પણ નથી લઈ જવા દેતો કે જેમ કે આપડા પાહે મોબાઈલ છે કોઈ ચક્કું છે કોઈ હાથે દોરો પહેરવા છે પણ કશું પણ કશું જે પહેરવા હોય તે આપડી વસ્તુ પણ અંદર નહી લઈ લઈ જવા દે તો જેમ કે આપડે હા હા
તમારી જે તમે વાત કરી કે સિક્યોરિટી ખુબ ટાઈટ હોય છે કારણ કે જે આપણા જે પૌરાણિક સ્થળો છે તેમની જે આપણે જે કશું માહિતી ના ચોરી શકીએ તેના કારણે ત્યાં સિક્યોરિટી ખુબ જ હોય છે. ઘણી જગ્યાઓ જેમ કે સોમનાથ છે રામ મંદિર છે ઘણા જે પૌરાણિક સ્થળો છે. ત્યાં સિક્યુર ટાઈટ હોવી જ જોઈએ કારણ કે અમુક એવી જે પૌરાણિક વસ્તુઓ ત્યાં મૂકેલી હોય છે. તેને અડવું પણ ના જોઈએ તેની જે સુરક્ષા ખૂબ જ જાળવી જોઈએ પછી ત્યાં ગંદગી પણ ના કરવી જોઈએ અમે ક્યારે એક મ્યુઝિયમ માં ગયા હતા ને ત્યારે અમારા ચંપલ બહાર મુક આવ્યા હતા. અને અમારા જે મોજા ની અંદર છે ને એક પ્લાસ્ટિક નું કપડું આપ્યું હતું.